હમ. હલો. હલો.
હલો હલો.
બોલ.
અવાજ નહી આવતો છે તને મારો.
ના નહી આવતો તો પેલા હમણાં આવતો છે કેમ છે તું?
હા મજા માજ છોય.
હા.
હા તો મેં તને એમ કીતી હતી કે તને મહાભારત વિશે ખબર કઈ મેં તને મહાભારત વિશે કઈ કું?
હા એમ તો મને ખબર છે પણ ત ડિટેલમાં વધારે એમ જરાક કે નહી જેમ કે મને હજુ એમ રસ્તો છે આ બધ એટલે તો મને કે હા હા સારું.
હા. જો રામાયણ અને મહાભારત છે તે બે છે તે મુખ્ય મહાકાવ્યો છે તેને મહાકાવ્યો કહેવાય રામાયણ અને મહાભારતને.
અચ્છા હા.
પછી આ જે બને છે ને રામાયણ મહાભારત તે મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષ ગયા હતા તેને તેને રચમાં સેકડો વર્ષ ગયા હતા એમ.
આ તો મને ખબર જ નહી હતું.
હા પછી તે છે ને ઈસવીસન ની બીજી સદીમાં આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું ઈસવીશનની બીજી સદી હતી ને ત્યારે તેને આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ મળ્યું પહેલાનું મળ્યું હતું જેમકે તેને રચવામાં ટાઈમ લાગે.
હા એ તો છે.
હમ પછી આજે જે મહાભારત અને રામાયણ છે તે મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે તેમણે રચ્યું હતું.
અચ્છા મને તો ખબર જ એટલે એમ યાદ હતું કો કોઈ ઋષિએ લખ્યું હતું પણ નામ જ મેં ભૂલી ગયેલી હતી પણ અ મમને ખબર પડી કે વાલ્મીકી ઋષિએ.
હા પછી તે મહાભારત કરતા ઘણું નાનું છે પણ રામાયણ જે છે તે મહાભારત કરતા નાનું છે. પછી તેમાં અયોધ્યા ના રાજ રામચંદ્ર જીવન પ્રસંગની કથા પણ છે અને દિલચસ્પ ઘટના અને સાસનું વર્ણન પણ છે પછી. વેદ વ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટું કાવ્ય ગ્રંથ પણ છે.
મહાભારત ને મેં તો રામાયણને સમજતી હતી બટ મહાભારત છે મે બે વચ્ચે બહુ ક ફ્યુઝ હતી તેમ.
તેમાં લગભગ એક લાખ શ્લોકો છે તેમાં જે છે તે એક લાખ શ્લોક છે પછી મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવ અને પાંડવ વચ્ચે થયેલ યુદ્ધ છે એટલું તો ખબર જ છે બધાને જ કે તેમનો મુખ્ય મુદ્દો તો એ જ હતો મહાભારત.
હા.
હમ પછી એ યુદ્ધ કથા અનેક નાની મોટી વાર્તાઓ ને જોડવામાં આવી છે, પછી અમૂલ્ય વરસની ની સમાજ ભગવત ગીતા છે, તે પણ ભારતનો જ એક ભાગ છે પછી ભારતનું એક ભાગ છે, પછી તેમાં જ્ઞાન કર મને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે, પછી જે રામાયણ અને મહાભારત છે તે ભારતના લોકોની રાષ્ટ્રીય સંપતિ છે, આપણે રાષ્ટ્રીય સંપત્તિ એ જ છે.
અચ્છા એવું. હજુ બી કીને મને એમ રસ આવતું
પછી પ્રાચીન સમયના સાહિત્ય ન પરિચય મે તને આપું.
હા હ સારું.
તો બૌદ્ધ સાહિત્યનો પરિચય એમ છે, કે બૌદ્ધ ધર્મ ન પ્રારંભિક સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે. પાલી ભાષા છે, ને હા તે ત્રણ ભાગમાં છે.
કેટલા એટલે કઈ કઈ ત્રણ ભાષામાં. ભાગમાં.
તિપીટક નામે ઓળખાય છે, પછી બૌદ્ધ ધર્મ ન શાસ્ત્ર ગ્રંથો છે અને તે ત્ર ત્રણ ભાગ છે, તે પ્રમાણે છે સુુત પીટક અને વિનય પિટક અને અભિધમ પીટક. સુદપીટક વિનિમય વિનાય પીઠ ટક અને અભિધમ પીટક.
હા.
હ પછી જે પીટક છે, તે બૌદ્ધ ધર્મ તેમજ શિષ્યો વચ્ચેના સંવાદો છે, પછી વિનય પીટકમાં બૌદ્ધ સંઘના નિયમો છે અને શાસન મિ અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગાર્જુન વચ્ચેના સંવાદોનો ગ્રંથ મિલિંદ સાહિત્ય મહત્વનો ગ્રંથ છે, એમ કહેવાય છે.
અચ્છા. પેલું જે હતું હા. પેલું જે હતું તે સમ એટલે પેલું વાળું હું હતું મને એમ જ્યા ખ્યાલ નહી આવ્યું સરખી રીતે.
પહેલો સુ પીટક તેમાં મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્ય વચ્ચેના સંબંધો હતા, એટ શું વાર્તા
હા એટલે પેલા માં સંવાદો વાળું.
હમ્મ હમ્મ વિનય. પીટકમાં અ નિયમ છે, બોધ સંજના
એટલે બધા એ લોકો ના જે નિયમો હોય તે એમાં
હમ પછી બૌદ્ધના પૂર્વજન્મને રજૂ કરી સેંકડો જાતકથા બોદ્ધ સાહિત્ય અગત્ય નો અંગ છે, જે લોકોનું સાહિત્ય હોય બૌદ્ધ ધર્મ ના તે સેંકડો જાતકથા તે મહત્વનો અંક છે.
અચ્છા બીજ બી હો તો મને કેને એમ પ્રાચીન કાળ વિશે.
હા પછી સમય જતા અનેક બૌદ્ધ ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયા પછી તેમાં અશ્વઘોષ રચ બુદ્ધચરિત સૌથી વિશેિષ જાણીતો ગ્રંથ છે, અશ્વઘોષ રચચિત છે, ને તે બુદ્ધ ચરિત બુદ્ધચરિત. તે સૌથી વિશ વિશેષ જાણીતો ગ્રંથ છે.
અ ઓ મને તો ખબર જ નહી હતી આ વાત તો.
હા પછી હા. પછી જે ગુપ્ત યુગ ને સુવર્ણ વર્ગ કહેવામાં આવે તને ખબર કેમ
ના તને ખબર
હા ગુપ્ત યુગ જે છે ને તે સંસ્કૃત સાહિત્યના કાવ્ય નાટકો ન સુવર્ણ યુગ કહેવાય છે કારણ કે જો એ સમયમાં જે મહાકવિ કાલિદાસ એ તો તું ઓળખતી જ અહે હસ છે મહા કવિ કાલિદાસ હા તેના પછી હા કઈ ની આ સમયમાં મહાકવિ કાલિદાસ ભૌભુથી પછી ભારવી ભર ભરતુહરી બાળભટ્ટ અને માઘ વગેરે મહાન જે સાહિત્યકાર થઈ ગયા છે આ બધા સમગ્ર ભારતના પ્રખ્યાત છે. તે છે સાહિત્યકારો છે જેમને તું નથી ઓળખતી ને તે આપડા સાહિત્યકારો છે.
હા હા હા
પછી એવી સૌમાં મહાકવિ કાલિદાસ નો તેમની કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ શૈલીને કારણે વિશ્વ પ્રસિદ્ધિ મળી છે તેમણે અભિજ્ઞાન શાકુંતલમ પછી કુમાર સંભવ રઘુવંશ મેઘદૂત રુ ઋતુસંહાર નામની બેન મૂન કૃતિઓ રચી છે આ બધી જે કૃતિઓ છે તેમને ર
હમ અ ઓ
હા પછી એ સમયે અન્ય પ્રસિદ્ધ કૃતઓમાં બાણ ભટ્ટ રચિત પછી હર્ષચરિત અને કાદંબરી ભૌભૂત રચિત ઉત્તમ ચરિત ભાવ વિરચિત કુરારત જુનયમ અને વિશાખા દાંતરી શક્તિ પછી મુદ્રા રાક્ષસ શુદ્ર કરચિત મૃજ કટિતમ દંડ દંડી રચિત દસ કુમાર રચિત વગેરે નો સમાવેશ પણ થાય છે આ બધા જે છે ને તે સમ્રાટ આ બધું છે તે સમ્રાટ છે ને ઓવ હા સમ્રાટ નામ હો સમ્રાટ હર્ષવર્ધન નું જીવન ચરિત્ર છે જા બધું છે તે.
અચ્છા સમ્રાટ હર્ષવર્ધન નું.
પછી પછી એમના એમ રાજકીય પ્રસંગો પ્રણન પ્રસંગો રૂપકો પછી હાસ્ય પ્રસંગ એમ ઘણા બધા તત્વજ્ઞાન વગેરે આ ગ્રંથોના મુખ્ય વિષયો પણ છે.
હા તું હજુ કે ની મને આ બધા વિશે એમના ગ્રંથે બધું વિશે.
એમનુ એમનું જે સમયમાં ઉચ્ચ કોટિર તત્વજ્ઞાન સંબંધિત સાહિત્ય પણ રચાયું હતું જેનું પછી શંકરાચાર્ય ભાષ્ય ટીકાની રચના પણ કરી હતી પછી તે સમયમાં પંચતંત્ર હિતોપદેશ નામનું જગ પ્રસિદ્ધ વાર્તાના ગ્રહો પણ લખાયા હતા આ હતો હિતોપદેશ નામના જગપ્રસિદ્ધ વાર્તા વિશે તો તને ખબર જ હશે.
હા હા ખબર અ ખબર. છે અમારે જે ફર્સ્ટ સેમ માં બી જા સવાળું સબ્જેક્ટ હતું ને ભારતીય જ્ઞાન સાયન. તા એમાં હ તો એટલે બધા ચેપ્ટર એમાં આવતા હતા. સેમ એસ વાય માં હતું. કે ફર્સ્ટ ટે માં એ કઈ યાદ નથી પણ આ વિષ મેં સાંભળેલું. છે.
હા તો તું ધીરે બોલશે મેં જરાક બોલું તને હા ને.
હા હા.
હમ પછી તો આપડા ચાર વેદો તો તને ખબર જ હશે.
હા હા ખબર. ઋગ્વેદ, યસવેસ સામ મને કેવ ન તને ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ
હા તો એક કેટલા ભાગમાં વહેંચાયેલું છે.
હ એતો યાદ નથી
પછી મેં તને કેવ તો એ રૂગવેદ ભારતીય સાહિત્ય ન પ્રાચીન તો અને દસ ભાગમાં વિચાર્યો છે. તે અદ્ભુત ગ્રંથ છે હા તેમાં કુલ એકસો એક હજાર અઠાવીસ રુચાઓ મતલબ કે સુક્તો છે.
ઓ એવું
હા પછી તેમાંથી મોટા ભાગની રુચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે સ્તુતિ જે દેવોને લગતી હોય ને તે છે તેમાંથી કેટલાક પછી આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગ કરવામાં આવતી એટલે કે આપણે યજ્ઞ હોય કોઈ હવને બધું રાખીએ ત્યારે આ સ્તુતિઓ તેમાં બોલવામાં આવે છે.
હા બીજું બી કે ને એ સામવેદી બ વિશે
હા તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિ મનમોહક છે તેમાં યજુર્વેદનો છે યજ્ઞ ન વેદ યજુર્વેદ છે તે યજ્ઞ વેદ કહેવાય છે.
યજુર્વેદને યજ્ઞ ન વેદ
તે ઘદ અને પદ સ્વરૂપમાં છે.
હા
તેમાં યંત્રોના મંત્રો યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે.
હા બીજું
પછી સામવેદ માં ઋગ્વેદ ની રુચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે સામવેદ છે તેમાં ઋગ્વેદની જે રૂચાઓ છે ને તેને ગાન કરવાની વિધિ દર્શાવી છે કેવી રીતે વિધિ કરવાની છે કેવી રીતે શું કરવા છે બધું દર્શાવવામાં આવ્યું છે પછી એ શ્લોકો રાગ લય સાથે ગાવામાં આવે છે તેથી સામવેદને સ સંગીતની ગંગોત્રી પણ કહે છે સામવેદ છે તેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે કેમ કે એમાં ગાયકા રીતે અ ઉપયોગ કરેલું છે તે માટે
હા મને સામવેદ વિશે તો ખબર છે એક જ વેદ હતો જેમ મેં હદ રીતે એમ સમજીલી હ તી એમાં હા એમાં સ સારેગામાં પધની સા સાત સુરોનું પણ વર્ણન વર્ણન કરવામાં આવેલું હતું ને
હા
હમ બીજું પણ એમાં કઈ હશે તે મને કેજ ન
હા તો અર્થવેદમાં અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન છે બધા જ વેદના મહત્વ છે જેમ કે અર્થવેદમાં કર્મકાંડને સંસ્કારોનું વર્ણન છે પછી સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે પછી યજુર્વેદ ને યજ્ઞ નો વેદ કહેવાય છે તે રીતે બધા જ વેદો છે ને તેનો ઘણો મહત્ત્વ છે આપણા દેશમાં
હા એ તો છે.
હા ચાલ તો પછી આપણે બીજા ટોપિક પર કઈ બીજા દિવસે વાત કરીશું બીજા મને જો એવું લાગે તો પછી હું તને કોલ કરીશ
હા હા સારું ચાલ હા ને
હા
હમ